હેલો
હેલો
હા
હા
બોલો હું કરો?
કોઈની આરામ.
આ હેનો અવાજ આવ?
ટીવી ચનસ.
એ લ હતી.
હ ક એખાદી?
તો પાત્ર રું લ લો ક તેવું. બે તણ મેયું વાણો.
હેલો.
હા.
બોલ.
બ પાતોડકાાલ હલો.
હા.
રું નું આખુંેલુંનું હતું કોતું તોડી નાલ.
લીસલી આ હું
પણ તાતા ને ખૂબ જ આ જાઓ. બોલો હું બનાય તું.
દાળ, ભાત, રોટલી.
દાળ, ભાત ને રોટલી હેન. અમાર તો રસ ને રોટલી બનાવી. બોલો લગન બગનમાં જતો.
નાદ તો નહી યા.
અમારે એમાં બેન લગ્ન કાઢ્યું હવ દિવાળી પછી. ઉપર સબધ કરે ઉપર સબધ કરે. હા. રાજનો રાજનેનું.
હા.
હા તારા કઈ લગન લેશે?
ના મારે નાહિ કોઈ ના.
હમ્મ. પછી વેક્શનો છે પરા બરા જવાનું?
ના આમ તો વેકેશન પૂરું થઈ ગયુ એટલે હમ જ નહી જવાનું.
હા વાનગી હું કોઈ બનાવી નાસ્તો વાસ્તો? જાથી
બનાયન
હું બનાઈ
નાસ્તામાં સેવ મમરા ને એનું પેલુંમાં એ બધું મકાઈ નું ને એ બધું એનું મિક્સ કરીને નાસ્તો બનાય સ સેવ રતલામી પેલી સેવ બનાઇશ
હ પસી
બનાવી હ
કોમ લાગ નાસ્તુ
હા. ના બીજું કોઈ નહ બનાય તાર બનાય
ના સેવ ન તેઓને બધું પાડી એમ તો ખાવાનું
હા.
એ તો ખાવા થાય કે ચા નાસ્તો કરે તો હારું રે હવારે નાસ્તો કરે ને બસ બાર વાર
હા.
હવ.
હું કરે બધા?
શું ગરમી થા
ઠંડ ઠંડ ચો મસ્ત આવે નઈ
હા હા તો ઘર મોંઘી જી એટલે મારે તો એ કુલર ન ચાલુ હ
તે હારું પવાના પડેથી ઊંઘાઈ જાય
ઠંડુ પવન તો મસ્ત હોય છે ઊંઘાઈ જાયને પડેથી
હા.
હમ્મ.
ભાવ તો કુતરાય બહુ લડ હેરાન કરું કુતરય
હા, હા.
તારું
ઈ વિસારું.